અવાજ આવે અવાજ આવે છે? આવે છે? નમસ્કાર મિત્રો કેવો જ છે.
માજામાં મિત્ર બોલો
તમારાથી મને પરિવારની વિષય માં વાત કરવાનું હતું
કરવા તમારાથી પેલા કયોશન આ છે મારો કે પરિવાર એટલે શું?
પરિવાર એ સમાજનું સૌથી નાનું અને મહત્વનું એકમ છે પરિવાર ના સભ્યો પ્રેમ લાગણી અને સહકાર થી સાથે રહે છે પરિવાર આપણને સંસ્કાર શિક્ષણ અને સુરક્ષા આપે છે
હા જ મિત્ર પરિવાર એક સામાજ સૌથી એકમ છે પરિવાર સભ્ય પ્રેમ લાગડી અને સહકારથી સાથે રહે છે પરિવાર આપણની સંસ્કૃતિ શિક્ષણ અને શુંચ્છા આપે છે આગળની સવાલ આ છે મિત્ર કેવાર છે
પરિવાર આપણને પ્રેમ સુરક્ષા અને સહકાર આપે છે મુશ્કેલોના સમયમાં પરિવાર હંમેશા મદદ કરે છે સારા સંસ્કાર અને મૂલ્ય પણ પરિવાર માંથી જે મળે છે
હા મિત્ર મહત્વ એ છે પરિવારની જેમ અહકાર આપે છે અને સહકાર આપે છે અને મુશ્કેલ ના સમયમાં પરિવાર હંમેશા મદદ કરે છે અને સારા સંસ્કાર અને મૂલ્યો પણ પરિવાર માંથી જ મળે આગળ છે કુશન મિત્ર કે પરિવાર ના કેટલા પ્રકાર હોય છે
પરિવાર મુખ્યત્વે બે પ્રકાર હોય છે સંસ્કૃતિ સંસ્કૃત પરિવાર અને એકલ પરિવાર બને પરિવારોનું સમાજમાં મહત્વનું સંસ્થાન છે
બે પરિવાર હોય છે સંયુક્ત પરિવાર અને એક પરિવાર બંને પરિવાર ને માં મહત્વ સ્થાન છે તમારાથી આગળ કન છે મિત્ર સંયુક્ત પરિવાર એટલે શું
જેમાં દાદી દાદા હોય માતા પિતા કાકા કાકી ભાઈ બહેન વગેરે બધા સાથે રહે છે તેને સંયુક્ત પરિવાર કહે છે તેમાં પ્રેમ અને સહકારની ભાવના વધારે હોય છે
હાજ મિત્ર સંયુક્ત પરિવાર આ છે કે જેમાં બધા જ જે છે સંયુક્ત રહે છે અને આ લોકોને સંયુક્ત પરિવાર કહે છે તમારે ત્યાં આગળ ક્ન છે એકલ પરિવાર એટલે શું
જેમાં માતા પિતા અને તેમના બાળકો સાથે રહે છે તેને અકેલ પરિવાર કહે છે આવા પરિવારમાં સભ્યોની સંખ્યા ઓછું હોય છે
માતા પિતા અને સાથે રહે છે એકા પરિવાર કહે છે આમાં પરિવારમાં સભ્યોની સંખ્યા ઓછી હોય છે તમારે ત્યાં આગળની ક્વેશચન આ છે કે માતા પિતા નું મહત્વ શું છે
માતા પિતા આપણું લાલન પાલન કરે છે શિક્ષણ આપે છે અને સારા સંસ્કાર શીખવે છે તેઓ આપણા જીવનના પ્રથમ શિક્ષક હોય છે
હાજ મિત્રો આજે માતા પિતા છે આપણનું લાલન પાલન તો કરે જ છે અને સાથળમાં સંસ્કાર શીખવે છે અને એના સાથે જ જીવન આપડ તેવું તમાર ને આગળ ની ક્વેશ્ચન આ છે મિત્ર કે દાદા દાદી નું મહત્વ શું છે તમારા જીવનમાં
દાદા દાદી નો મહત્વ આ છે તે પોતાના અનુભવથી આપણને સારું માર્ગદર્શન આપે છે તેઓ વાર્તાઓ અને સંસ્કારો દ્વારા જીવનનો મૂલ્ય શીખવે છે
હા જો તો જો દાદા દાદી ની મહત્વ આ છે કી અનુ અનુભવ આપણને સારું અને સંસ્કાર જીવનના મૂલ્યો શીખવે જ છે. બઉ ખુબ જ આંશ મિત્ર તમારા ત્યાં આગળની કોઈ આ છે મિત્રો કે ભાઈ બહેનનુ મહત્વ પ્રસિદ્ધ છે.
ભાઈ બહેન એકબીજાના સારા મિત્ર હોય છે. તેઓ સુખ દુઃખ માં સાથે રહે છે અને એકબીજાની મદદ કરે છે.
આ જો મિત્ર. ભાઈ બહેનની આ મહત્વ છે કે તમે સારા મિત્ર હોય છે અને તે સુખ દુખમાં પ્રેમ એકબીજા ની મદદ કરે છે. તમારા આગળનો સરા સ કે સાચી મિત્ર કે પરિવારમાં પ્રેમ કેમ જરૂરી છે.
પરિવારમાં પ્રેમ જરૂરી છે. પ્રેમથી પરિવારના સભ્યો વચ્ચે વિશ્વાસ એક અને એકતા વધે. છે પ્રેમ પરિવારને સુખ અને મજબૂત બનાવે છે.
હા જી મિત્ર પ્રેમ એટલા માટે જરૂરી છે કે સભ્યો વચ્ચે વિશ્વાસ અને એકતા વધે છે અને પ્રેમ ખુશ અને મજબૂતી બનાવે છે. તમારા આગળ લોકો સાચી મિત્ર કે પરિવારમાં સહકાર નું મહત્વ શું છે.
પરિવારમાં સહકારનું મહત્વ. દરેક સભ્ય એકબીજાને મદદ કરવી જોઈએ. સહકારથી મુશ્કેલે કામ પણ સરળ બની જાય છે.
હ જે પરિવારનું સહકારનું મહત્વ આ છે કે એકબીજાની મદદ કરવી જોઈએ. અને મુશ્કેલ કામ પણ સરળ બની જાય અને સહકાર કરી દે. તમારા આગળની ક્વેશ્ચન આ છે મિત્રો આથી વાડીનો વાલી લો જે વાડીલોલો નો આધાર કેમ કરવી જોઈએ.
વડીલો અનુભવ અને જ્ઞાનનો ખજાનો છે. તેમનો આદર કરવો જોઈએ. એ આપણા સારા સંસ્કારની નિશાની છે.
હાજી મિત્ર. એ સહકારનું એટલા માટે જ આ મહત્વ છે કે એકબીજાની . આ છે કે વડીલનો અનુભવ જ્ઞાનનો ખજારો ખજાનો અને તેનો આદર કરવો એ આપડ સારા સં પ્રીતિ નિશાની છે. આગળની આગળની ક્વેશ્ચન આ છે મિ ત્ર કે પરિવારમાં બાળકોની ફરજીઓ શું છે.
બાળકોને માતા પિતાનું કહ્યું માનવું, અભ્યાસ કરવો વડીલોનો આદર કરવો અને પરિવારને મદદ કરવી જોઈએ.
હા જી મિત્રા. તમારાથી આગળની કેશ્ચન આ છે મિત્ર કે પરિવારમાં શિસ્ત નું મહત્વ શું છે?
શસ્તથી પરિવારનું વાતાવરણ સારું હોય રહે છે. બધા સભ્યો નિયમો પાલન કરે તો સુખ શાંતિ રહે છે.
હા મિત્ર શિસ્તથી પરિવારનું વાતાવરણ સારું હત. રહે છે અને બધા જ સભ્યો નિયમોનું પાલન કરે તો ખૂબ શાંતિ રહે છે. તમારા થી આગળની ક્વેશ્ચન આ છે મિત્ર કે પરિવાર સમાજ માટે કેમ મહત્વનું છે?
પરિવાર સમાજનો પાયો છે સારો પરિવાર સારા નાગરિક બનાવે છે અને સમાજના વિકાસમાં મદદ કરે છે.
હાજી મિત્ર. પરિવારને જે મહત્વ છે, કે પરિવાર સમાજનો પાયો છે અને, સારો પરિવાર સારા નાગરિક બનાવે છે. અને સમાજમાં વિકાસ મદદ કરે છે, તમારા આગળની ક્વેશન છે મિત્ર કે પરિવાર માં એકતા કેમ જરૂરી છે.
પરિવારમાં એકતા જરૂરી છે, વધુ જરૂરી છે. એકતાથી પરિવારમાં મજબૂત બને છે. મુશ્કેલ સમયમાં બધા સભ્યો સાથે
હા, જી
મુશ્કેલ સમય હ મુશ્કેલ સમયમાં બધા સભ્યો સાથે મળીને સમસ્યાઓ નો, સામના કરે છે.
હા, વિ મિત્રા તમારા આગળને ક્વચન આ છે, મિત્ર કે સુખી પરિવાર ઓળખ શું છે.
જયા પ્રેમ વિશ્વાસ આદર અને સહકાર હોય, તે સુખી પરિવાર કહેવાય છે.
હા, દ ઉત્ર સુખી પરિવાર આ છે જ્યાં પ્રેમ વિશ્વાસ આધાર અને સહકાર હોય તે સુખી પરિવરત થવાય છે. તમારા આગળ ક્વન આ છે, મિત્ર કે પરિવાર માં જવાબદારીની મહત્ત્વ શું છે.
દરેક સભ્ય પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેનાથી પરિવારનું જીવન સુખી અને વ્યવસ્થિત બને છે.
મિત જવાબ મહત્વ આ છે, કે સભ્ય પોતાનો જવાબ બારી નિભાવવી જોઈએ અને દરેક સભ્ય ને અને તેનાથી પરિવારનું જીવન સુખી અને, વ્યવસ્થિત બને છે. તમારા આગળની ક્વેશન આ છે, મિત્ર કે પરિવારમાં સારા સંસ્કાર કેવી રીતે મળે છે.
માતા, પિતા અને વડીલોના માર્ગદર્શનથી બાળકોમાં સારા સંસ્કાર શિસ્ત અને, નૈતિક મૂલ્યોની વિકાસ થાય છે.
હા, જ મિત્ર તમારાથી આગળની ક્વેશચન બહુ હ હતી તો પરિવારમાં સારા સંસ્કાર એવી રીતે હોવી જોઈએ, માતા પિતા ની વાડી ન માર્ગદર્શન થી બાળકોમાં સારા સંસ્કાર અને, નૈતિક મૂલ્યો નો વિકાસ થાય છે તમારે આગળની આ છે, મિત્ર કે તમારો પરિવાર કેવો છે.
હમ, મારો પરિવાર પ્રેમાણ અને સહકારી છે, તમે બધા એકબીજાની મદદ કરીએ છીએ વડીલો નો આદર કરીએ છીએ અને, સુખી થી સાથે રહીએ છીએ
હા, જ મિત્ર તમારો પરિવાર બહ હાથચુ છે સહકાર જ છે, અને તને બધા જ એકબીજાને મદદ કરી જ છે. બઉ હ હારચું અને બઉ સારું તો બઉ બહ ધન્યવાદ મિત્ર તમારા, હથ જોવા માટે જ આ તમારા દિવસ બહ સાચું જાય